જેમાં
હા હા બોલો બોલો.
ક્યાં છો તમે અત્યારે
બસ બસ જુઓ આ કોલેજ હમણાં જ ચાલુ થઈ છે તો કોલેજ માં આવ્યા છે.
અચ્છા અચ્છા બસ આ શિક્ષણને આ વિદ્યાર્થીના અનુભવ વિશે જ વાત કરવી હતી. આપણે કે આજનું શિક્ષણ કેવું છે, એમ એટલે આજ કોરોના આવ્યો એ પછી બધાને જાણે ઓનલાઈન થઈ ગયા. બધા ક્લાસીસ એટલે બધાને એટલી મજા પડી ગઈ કે જયારે છોકરાઓને તો આજકાલ હવે બહુ જ ભણવાનું ઓછું થઈ ગયું છે. મોબાઈલ આવ્યા પછી એ લોકોને ગમતું નથી અને હવે કોરોનામાં ઓનલાઈન ક્લાસીસ ચાલુ થયા અમારા તો અહિયાં તો બધા એવું કર મોબાઈલ ચાલુ કરી દે સવારના ક્લાસીસ હોય સવારના તો આઠ વાગે તો એ લોકો ઉઠે તો નહીિ એટલે મોબાઈલ ચાલુ એમની મમ્મી કરીને મૂકી દે અને વિડીયો ઓફ રાખે એટલે બધા ટીચરો એવું સમજે કે બધા છોકરાઓ ઓનલાઈન છે પણ એક પણ છોકરો ઓનલાઈન હોય નહી, પછી છેલ્લે હોમવર્ક આપ્યું હોય કે છેલ્લે પથવા આવે એના દસ મિનિટ પહેલા ચાલુ કરી દે બધા વિડીયો ચાલુ કરી દે એટલે ટીચર ખુશ થઇ જાય કે્યાં બધા છોકરા મારું સાંભળે છે અને કરે છે ત્યાર પછી જે છોકરાઓ એટલું કંટાળે છે હોમવર્ક એટલું આપે છે ભણતર એટલું એ થઈ ગયું છે ભાર વગર જ્યાં દફતર ચોપડાઓ એટલા એક જ વિષયની આઠ પ્રિય હોય કે સાત પ્રિય હોય એટલે સાત બુ એની શધેપોથી એનો ચોપડો કંપાસ લંચ બોક્સ બોટલ એટલે સ્કૂલે જતા જતા તો છોકરાઓ એટલા નવી પડે છે કે બઉુ અઘરું કામ થઈ ગયું છે
અરે તમારી વાત બિલકુલ સાચી છે, જે કોરોના આવ્યો ને એ પછી હા દુનિયાની કાયા પલટ થઈ ગઈ છે. જે સ્કોલર સ્ટુડન્ટ હોશિયાર સ્ટુડન્ટ બ્રિલે સ્ટુડન્ટ હતા ને તે પણ ડૂબવામાં આવી ગયા છે કેમ કે આપણેે સામેથી જ એ લોકોને. અ ધ્યાન ડાયવર્ટ કરવાનું મશીન આપી દીધું કે લ ભાઈ તું મોબાઈલમાં તારું લેક્ચર સાંભળો હવે, જે છોકરાઓ મોબાઈલમાં ગેમ રમતા હોય બીજું બધું ફેસબુક કોુલ ઇન્સ્ટાગ્રામ વ્હોટસઅપ એ બધું જોતા હોય યુટ્યુબ જોતા હોય તે લોકો કઈ લેકચર સાંભળવાના છે શું કરે કે લેક્ચર સાંભળતા હોય એ ઓન રાખે અને બાજુમાં છે. ને ગેમ રમતા હોય એવું બધું કરે અને ઘણી વાર તો એવું બી થયું કે પેરેન્ટ્સ કઈ પેરેન્ટ્સ પાસે ઘરમાં જેટલા છોકરાઓ હોય કઈ એટલા ફોન નહીં હોય તો બિચારા કેટલાક પેરેન્ટ્સને તો સ્પેશ્યલી ફોન પણ ખરીદવા પડ્યા ને કેટલાક પેરેન્ટ્સને એવું એવું બી હતું કે એ લોકો ના લેક્ચર પતે ને પછી એ લોકો જોબ પર જતા બીજુ કશુ નહી ઘરમાં બે ફોન હોય અને છોકરાઓ ત્રણ હોય, તો એટલા બધા લાવી ને કેવી રીતે આપે એમ એટલે સિચ્યુએશન એટલી બધી ખરાબ થઈ ગઈ હતી ને અને પછી શું કહ્યું કે માસ પ્રમોશન આપી દીધું કે ભ કોરોનામાં સ્કૂલ માં બોલાવાના નતા એટલે કોને નાપાસ કરે તો મારા છોકરાની જ વાત કરું તો એ જયારે ફર્સ્ટમાં હતો ને બસ માંથી સેકન્ડ માં આવ્યો ને તો એ વખતે કોરોના હતું ફેબ્રુઆરીમાં અને એટલી મહેનત કરેલી હતી ને એને તો પછી ખબર પડીે કે ઓનલાઈન એક્ઝામ લેવાની છે એમસીક્યુ લેવાની છે તો બિલકુલ જ વાંચવાનું એકકમ બંધ કરી દીધું જાણે વેકેશન ના પડી ગયું હોય, તો ત્યારથી અત્યાર સુધી એ કોરોનાની અસર મને એના એના કેરિયર પર દેખાય છે એ નથી સરખ સારાક્ષરે લખી શકતો નથી વાંચી શકતો, નથી એક્સપ્લેન કરે તો સમજી શકતો બિકોઝ કે પછી ઓનલાઈન ઓનલાઈનને મોબાઈલમાં મોબાઈલમાં. બધું હોમવર્ક મોકલાવે આખો દિવસ મારે એને મોબાઈલ આપવો પડે અનેને આપે વર્કિંગ હોઈએ કિચનમાં. કામ હોય એટલે આપણે આખો દિવસે લોકોની જોડે બેસી નથી શકતા કે ભાઈ. ચાલતા શું કર આપ્યું છે હોમવર્ક એમ તો એ લોકો શું કરે કે આપણી હાજરીમાં. અ મોબાઈલ માંથી હોમવર્ક કરીને જેવા આપડણે ખસીએ એટલે તરત જ બીજું બધું ચાલુ કરીને બેસી જાય છે. એટલે આ શિક્ષણ તો ક્યાં જશે ને ખબર જ નથી પડતી.
અને મોબાઈલ પર પછી એક ઘરમાં એક જ હોય ને છોકરા બેદ હોય. કે એક હોય તો મોબાઈલ તો બધાને ક્લાસીસ માટે જોઈએ. તો મોબાઈલ ની પણ એટલી વેચાણ થવા માંડ્યું કે ના ભાઈ આ તો જરૂરી છે. કોરોના તો ક્યારેય જશે ખબર નહી સ્કૂલો પણ ક્યારે ખુલશે ખબર નહી. એક્ઝામ આવે પરીક્ષા આવે લોન આપે. પેપર લખવા પડે એટલે મોબાઈલો પણ લેવા પડતા. કે ના ભાઈ મોબાઈલ એક એક મોબાઈલ થી નીચેલે. એટલે આ એપ મોબાઈલનુંું વેચાણ પહેલાના જમાનામાં શું હતું કે ગુરુ. કુલ જેવું વ્યવસ્થા હતી જેમાં છોકરાઓને નાનપણથી જ બધી વસ્તુઓ શીખવાડવામાં આવતી. એટલું ભણતર નહી એની સાથે સંસ્કાર બી આપવામાં આવતા. કેવી રીતે ઉઠવું બેસવું જમવું ક્યારે જમવું. કે પછી જમ્યા પછી શું કરવું સવારે યોગા શીખવાડવામાં આવતા. કસરત કરવામાં આવતી પ્રાણાયામ કર અને છોકરાઓને. અ ચોસઠ કળા અને પુરુષો સ્ત્રીઓને બોતેર કળા શીખડવામાં આવે. તેની સાથે સીવણ ક્લાસ છે રસોઈ નું જ્ઞાન છે પછી. છોકરાઓ છે તેમને લડા યુદ્ધ કરવાનું હોય. તમે તમારી સેફ્ટી કેવી રીતે કરી શકો બચાવ તમારો. એવી રીતે બીજી બધી વસ્તુ પણ શીખવાડવામાં આવતી. એટલે પેલા કુરુકુલામાં બહુ. એ પ્રથા સારી હતી અત્યારે તો જો આપડણે ઘરે રાખીને ભણાઈએ. તો તો ભણવાનું તો બાજુ પર રહ્યું પણ બીજું બધું ઘણું શીખી લે એ લોકો. એવું થઈ ગયું છે અત્યારે સંસ્કાર જેવી કોઈ વસ્તુ જ નથી રહી. કારણ કે માતા પિતા જ મોબાઈલ લઈને બેસે તો છોકરાઓ લઈને બેસવાના જ છે.
હમ બિલકુલ સાચી વાત છે. અત્યારે હું મારી જ વાત કરું તો ઘરે કોલેજમાં જે લેક્ચર લેતી હોઉં ને તો. એ લેક્ચર નું એક્સ્ટ્રા હું મોબાઈલ માંથી બીજા બધા લેક્ચર યુટ્યુબમાં આવેલા હો. હું સાંભળતી હોઉ તો પણ મારા છોકરાઓ એમાં જ કેમ્ી તું ત મોબાઈલ લઈને બેઠ. તું અમને લઈને બેસવાની ના પાડે છે પણ એકચુઅલમાં એ લોકો એ વસ્તુ સમજવા નથી માંગતા. કે મમ્મી એ શેના માટે લીધો છે ને શું કરતી છે તો એ નથી જોતા હોતા. ને અ આપડે જયારે મોબાઈલ લઈને બેસે ત્યારે એ વસ્તુ લાગી જતા હોય છે. એની સામે બીજી પણ એક વસ્તુ આવેલી છે. કે અત્યારે નવી એજ્યુકેશન પોલિસી આવી છે ન્યૂ ટ્વેન્ટી ટ્વેન્ટી. કે જેની અંદર આપણેે અમે લોકો એટલે આપણે લોકો જયારે બનતા ત્યારે પ્રથમ કસોટી. કસોટી અને વાર્ષિક પરીક્ષા એવું પરીક્ષા હતી ને વાર્ષિક પરીક્ષા સો માર્ક ની હોય એમાં. પાસ થનું આખો સિલેબસ હોય જ અ. અ હવે ના છોકરાઓ તો કેવું પાસ જ નથી થતા તો હવે આગળના ક્લાસ. કેવી રીતે ચલાવવાની કોલેજ સ્કૂલો તો બંધ થઈ જવાની હોય એવું લાગે તો ગવર્મેન્ટ શું. કે સબ્જેક્ટ હોય ને એના માર્ક્સ ઓછા. ા એની ક્રેડિટ ઓછી કરી દીધી ચેપ્ટર ઓછા કરી નાખ્યા તો જેના કારણે. ભણવાનું ઓછું થઈ ગયું અને છોકરાઓ ઈઝી પાસ થઈ ગયા. તમે કોઈ દિવસે એવું સાભળ્યું છે કે પચીસ માર્કનું પેપર હોયને એને નવ માર્કે. પાસ થય ને એમાં બી છોકરાઓ ન પાસ થાય તો એવું પણ આવેલું છે તો. એટલું ખરાબ બાબત કહેવાય ને કે હવે ઇન્ટેલિજન્ટ છોકરાઓ. નોલેજેબલ છોકરાઓ કે હોશિયાર છોકરાઓ આપણને મળતા નથી પણ. અ એ ગણતરીના જ હોય અને ડોભા છોકરાઓ આપણેે એટલા બધા અઢળક મળી જાય ને કે જે ન પૂછો વાત
અને હવે તો ગુજરાતી મીડિમ બધ ઇ્લિશ મીડિયમો પણ ક્રેજ એટલો વધી ગયો છે કે લોકો ંગલિશ મીડિયમમાં કર છે ભલે એમને આવડતું ના હોય એટલે શરૂઆત થી છોકરાઓને શું છે પહેલા ધોરણ ફર્સ્ટ અ સ્ટાન્ડર્ડ થી એ લોકોને ટ્યુશન ક્લાસ એટ ટ્યુશન થી એ લોકો ટેવાઈ ગયા હોય છે જો એક વર્ષ માટે શું એક મહિના માટે પણ ટ્યુશન ના રાખો કે છોડાઈ દો કે પછી બાંધો તો તમારે એનું રિઝલ્ટ તરત જ બતાવશે કે તમને ખ્યાલ આવશે કે આપડા છોકરો કેટલું હોશિય છે કે કેટલું આવડે છે કે એને ક્યા ટ્યુશન ની જરૂર છે કયા વિષ એટલે અને અત્યારે ભણતર પણ એટલું એટલા નાના નાના છોકરાઓને વિષયો એટલા બધા આવે છે નથી અમને સમજવા પડતી ઇંગ્લિશ એબીસીડી ના આવડતી હોય તો તેમને એ બી આ વ વર્ડ્સ આઈ જાય સ સ શબ્દો આવી છે ત્રણ ત્રણ અક્ષર ના એટલે એ લોકો કેવી રીતે કવર કરવાના હતા અને એમનું માઇન્ડ પ્રમાણે એમને કેટલું યાદ રહેવાનું હતું અને એ પણ માતૃભાષા કેવી વસ્તુ છે કે આપડ રૂટીન છે કે આપણે રોજ ઘરે બોલીએ છીએ કરીએ છીએ અને ત્યાં એ લોકોને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એવું કે છે કે તમારા ઘરે પણ હિન્દી બોલવાનું અને અહીં સ્કૂલમાં પણ હિન્દી ઈંગ્લીશ જેવા બી કોઈ લેંગ્વેજ બ અને એ લોકો પણ એટલું એ કરે છે કે એ લોકોના તહેવારો એટલે કે ક્રિસમસ છે નાતાલ છે એવી રીતે બધા એમાં રજાઓ મળે અને જયારે આપણા પરુષણ આવે દ નવરાત્રી એ વખત એમાં એ લોકો એક્ઝામ લાઈન મૂકી દી એટલે એક્ઝામ આવે એટલે છોકરાઓ રજા જ ના પાડી શકે એટલે એ લોકો આપણા છોકરાઓ આપણા ધર્મથી એમના ધર્મ તરફ વળે એ માટેનું એ લિકો નુ આખું પ્લાનિંગ ચાલી રહ્યું છે છતાં પણ આપણા લોકો સમજતા નથી ને ઇંગ્લિશ મીડિયમ ન એટલું ક્રેઝ રાખી રહ્યા છે
તમે કીધું ને એ વાત સાચું છે અમારે અહિયા છે ને એક કોન્વેન્ટ સ્કૂલ છે તો એ કોન્વેન્ટ સ્કૂલમાં તમે કીધું ને કે દિવાળી પછી તરત જ એટલે દિવાળી વેકેશન જે આપ ને તે દિવાળી વેકેશન તો એકદમ ઓછું આપે આપડે કેમ એકવીસ દિવસ નો દિવાળી વેકેશન આપે તો એ લોકોને કેવું કે ક્રિસમસ વેકેશન આપે એમ એટલે દિવાળી વેકેશન ઓછું આપે અથવા તો એક વીક નું જ આપે એટલે એક વીકમાં તો હવે આપડે અ શું કરીએ તહેવાર ઉજવીએ કે બીજા બધાને રજા હોય એટલે એટલું બધું પ્રોબ્લેમ થાય ને તો એ કોન્વેન્ટ સ્કૂલ વાળા શું કરે કે ભાઈ ક્રિસમસ હોય એટલે ડિસેમ્બર માં પંદર દિવસ રજા આપે પછી ડિસેમ્બર ખુલે એકત્રીસ તારીખે પછી એમનું નવું વર્ષ હોય એટલે એન્યુઅલ ડે રાખે પ્રોગ્રામ રાખે એમના જે સોંગ હોય એમના સોંગ પર જ ડાન્સ કરવાનું એમના બધા જે ગુરુઓ હોય એમના પર સ્પીચ આપવાની એમની કલ્ચર એમની રીતિ રિવાજ એમનું જ બધું નોલેજ આપે તો છોકરાઓ આપણા જે ધર્મ ઋષિ મુનિઓ ગુરુજી કે ધર્મ પર જે લોકો અ જાણવા ઈચ્છતા હોય ને તેના પરથી લોકોની રુચિ ઓછી થઈ જાય છે કે બિકોઝ આપડણે આવી રીતે નથી શીખવાડી શકતા ને જાતે છોકરાઓ અ શીખતા નથી હોતા તો એ બધી વસ્તુનો પણ બહુ પ્રોબ્લેમ થતો હોય છે
અને દિવાળીમાં તો શું આપડે બધા રજાઓ એટલે ફેમિલી સાથે ફરવા જવું છું ને અમારે તો અમારાં કાકા ના છોકરાઓની છોકરીઓ છે ને એ બધી ઇંગ્લિશ મીડિયમમાં ભળતી હતી તો એ લોકોને ઓછા દિવસ ની રજા હતી ને અમે પ્લાનિંગ કર્યું એટલે કે બેસતા વર્ષ પછી અને પાચન સુધી તો ક્યાંય જવું પડે કે સાતમ આઠમ થી તો કે અમારે સ્કૂલો ચાલુ થઇ જાય છે એટલે આ બધું બહુ પ્રોબ્લેમ થતુ અને જ્યારે ક્રિસમસ વેકેશન પડે ત્યારે કે આપણે બધાને કોઈને વેકેશન ના હોય એ લોકો ને શુ હ એ લોકોને વેકેશન હોય પણ આપડે કોઈને વેકેશન ના હોય એટલે બહાર જવામાં પણ આ ટાઈમ સેટિંગ થતું જ નહોતું કારણ કે ફેમિલી સાથે જવું એટલે છોકરાઓ નુ ક્લાસીસમાં બી રજા પડે તો ટીચર બોલે એટલે છોકરાઓ બી કે ના મમ્મી અમારે નથી આવું એટલે એ લોકો ના આવે આપડે ઘરે મૂકીને તો જવાના નતા એટલે છેવટે ટાળવું પડતું હતું એટલે આ બધું બધી વસ્તુ શિક્ષણ ને વિદ્યાર્થી નો અનુભવ વિદ્યાર્થી એટલું એટ કહે છે કે બસ હવે ભણતર થી દૂર ભાગી રહ્યું છે શિક્ષણ તો જાણે ભણવા ખાતા કે ના સવાર પડી દફ્તર લીધું ગયા કયા આ હોમવર્ક દિવસ ક્યાં પૂરો થઈ જાય છે એ લોકોને ખબર નથી પડતી ટ્યુશન ક્લાસ સગર તો ચાલે એવું નથી
હમ સાચી વાત છે તમારા સાથે આ ટોપિક પર વાત કરવાની ખુબજ મજા આવી આવજો
થેન્ક યુ